હમ
શું કરો છો બહેન
કઈના મજામાં તમે શું કરો છો
બસ શરદી થઈ ગઈ છે તમને
હ ના ના અત્યારે તો એવું કઈ નઈ પેલા થઇ હતી થોડાક દિવસ પહેલાજ
એમ તમારા અવાજ ધીમો આવે છે.
અચ્છા આ નેટવર્કનો ઈસ્યુ હોઈ શકે થોડો ઘણો એટલે
એવું એમ મજામાં છો
હા હા મજામાં તમે કેવું છો.
બસ હું પણ મજામાં
સ્વાસ્થ્ય કેવું છે તમારું?
સારું બોલો બોલો કેમ ફોન કર્યો તો?
હા તો મારે એક જીમની મેમ્બરશીપ લેવી હતી ને તો શો તમને કોઈ આઈડિયા હોય તો.
એટલે આખા વરસની લેવી છે.
હા, મતલબ જોઈએ કે કે કેવું છે. પછી વરસની કા તો પછી મહિનાની યા છ મહિનાની પહેલાં ટ્રાય કરીએ કે કેવું છે જો સારું રેતો પછી વરસની લઈ લઈએ બાકી. ટ્રાય કર્યા વગરતો શું ખબર પડે.
હ એટલે. તમે એક વ વરષ ની લેશો તો તમારે સસ્તું પડશે.
હા પણ એ છે કે વરસની લઉને પછી મને ફાવે નહી તો.
હા એટલે કહું છું મારી ક ફ્રેન્ડનું જીમ છે.
હમ્મ.
યુ ફીડ જીમ કરીને.
હા.
તો તમે એ છોને આમ તો બધાને ત્રણ દિવસ ફ્રી ટ્રાયલ આપે છે પણ હું કહીશ તો એ અઠવાડિયાના ટ્રાયલ આપશે તમને ફ્રી ટ્રાયલ.
અચ્છા અચ્છા.
જો તમને થ એમ થતું હોય કે હવે જીમ કરવું છે અમાર બોડીને સારું એવું રહે. મેન્ટન રે છે. મારથી જીમ થાય છે અને ટાઈમ સેટ થાય એવો હોય તો રાખવાનો એમ.
ટાઈમ મેનેજમેન્ટનું થોડું એવું રહે, કોલેજે જવાનું હોય ક્લાસીસ હોય એટલે સવારનો ટાઈમ હોય તો વધારે સારું રહે અને સાંજે તો પછી મેળ ના આવે.
એટલે તમારે સવારૂ જ કરવું છે એમ ને.
હા એટલે પછી સાંજે તો કેવું કે થાકી ને આવ્યા હોય એટલે પછી એમ આળસ આવે ને. ઓલું ક કરીએ નહી ખાસ પછી આળસ માં જાવા દઇએ કે નથી જવું ને એમને ઓલું સવારના ઉઠીને ફ્રેશ થઈ જાય તો દિવસ પણ સારો જાય.
હમ્મ હમ્મ એટલે બધા જીમ આમ તો ચાર પાંચ વાગે ખુલી જતા હોય એટલે વાંધો નહી આવે તમારે.
હા તો તો ચાલ એટલા વેલાય નહી આમ અરાઉન્ડ છ સાત વાગે ચાલે.
હમ્મ છ છ છ સાત વાગે ચાલે તો પછ છ વાગે જઉ તો છ થી સાત ભરી દેવાય.
હા એક દોઢ કલાક કરી દેવાય બાકી શું કેવાય જીમ જોઈન કરાય કે પછી કે આમ યોગાને ઓપન કરાય શું કેવું થાય છે તમારો.
એ તો હવે તમારા પર ડિપેન્ડ કરે તમાર બોડી કેવી છે તમાર વેટ લોસ કરવું હોય તો જીમ કરાય અને એકદમ ફિટ રહેવું હોય એમ પછી એમ. બોડી અકળાઈ ના જતી હોય તો પછી તમારે યોગા કરાય.
એટલે આમ જો મેં અત્યાર સુધી ના જીમ ટ્રાય કર્યું ના યોગા કે પછી કશું અત્યારે ટ્રાય નહીં કરવું ફર્સ્ટ ટાઈમથી ટ્રાય કરવું એ મારે ફેટ લોસ નથી કરવો વેઇટ ગેઇન કરવું છે.
હમ્મ તો પછી તમારે મસલ્સ ગેન કરાય. વેટ ગેઇન ના કરાય મસલ્સ ગેન કરાય તમારે
હા એટલે એના માટે શું જીમ જ.
હા યોગા કરતા જીમ સારો ઓપ્શન રહેશે.
હા પણ લોકો એમ કે છે કે યોગામાં લાઈક તમને કોઈ આમ સ્ટ્રેસ કેવું ના પડે બોડી માં. અને જીમમાં એવું થાય કે, ભાઈ બોડીમાં થોડો સ્ટ્રેસ આવે. લાઈક ફિઝિકલ સ્ટ્રેસ.
હા, હા, એવું રે છે, બધાના ઘણા બધાને એવું થાય છે કે, અ સુું કેવાય કે, જીમ કદી કર્યું ના હોય, એક્સરસાઝ કદી. એટલે જીમમાં તમને સ્ટાર્ટિંગમાં જોવાના. અ બે કિલો જેવા ડબ્બર સુપડવે.
હા.
હેલો.
હાલો.
હા, અવાજ આવે છે, મારો?
હા, હા, આવે છે.
એટલે સ્ટાર્ટિંગમાં તમને બે એક કિલો જેવા. દોઢ બે કિલો ના, ડમ્બર સુપડા બરોબર.
હા.
એ પછી સ્ટાર્ટિંગમાં તમને પ્લું ઉપાડો ને, ડલ એટલે બે દિવસ તમારી જે આમ હોય ને, બોડી. હા છે, તમારો પુરાયલો લાગે એટલે તમને એવુંગે કે, બોડી બની જાય, ચાલુ થાય કે બોડી. પણ જે સાતગલું પહેન હોય ને, બીજા દિવસે ચાલુ થાય. એ પછી તમારો હાથ પકડાય જયા. હ, હાથ સીધો ના થાય, પેન થાય. કોઈક ઉપડા હો તો, જલ્દી કઈને ઉપડે નહી એવું બધું થાય.
પેલા મતલબ. ફર્સ્ટ ડે ઉપર કશું ના થાય, સેકન્ડ ડે મતલબ થોડું કર્યા પછી થાય, તરત ને તરત. તે દિવસે ફીલ ના થાય તમને.
હમ્મ, તમને એ દિવસે કદી ફેલ ના થાય, તમને બીજા દિવસે ત્રીજા દિવસે પછી તમે લેકડે કરો ને, જે દિવસે એક દિવસ તમારા અઠવાડિયામાં થઇ જશે. એ લેગડે એમાં થોડું બધાને કાઠું પડે છે. ઘણા બધા લોકો લેગ ડે સ્કીપ કરતા હોય છે, કારણ કે લેગ ડે એટલું જીમમાં એટલું બધું હેવી થઈ જતું હોય કે, લગભગ એના ત્યાં લોકો સીડીઓ બી નથી કરતા, જીમની.
ઓ એટલે મતલબ શું કેહેવાય, વીક માં બધા ડે, સ્પેસિફિક બોડી પાર્ટ ઉપર હોય, મતલબ કોઈ દિવસ લેક ડે છે, બેગ બધું અલગ-અલગ હોય.
હમ્મ, બેક હોય, શોલ્ડર હોય, લેગ હોય. આર્મ હોય, કોરામસ હોય એ, બધું રોજ અલગ-અલગ હોય.
ઓકે, ઓકે અને સ્ટાર્ટ તો બેઝિકથી જ કરાવશે ને?
હમ્મ, એટલે જો મને લેડીઝનું એટલું બધું આઈડિયા નથી, પણ જેન્ટસને તો બે-એક કિલો જેવુંથી સ્ટાર્ટિંગ કરાવે છે.
હમ્મ.
અને લેડીઝના ટ્રેનર અલગ હોય છે, જીમમાં જે મારું ભાઈબંધ જીમ છે ને.
હા.
એમાં લેડીઝ ચેનલ અલગ હોય છે, એટલે તું તમને વાંધો બી નહી આવે. એમાં પર્સનલ ટ્રેનર લેવું હોય તો, લગભગ અરાઉન્ડ એ અમારા જેન્ટ્સમાં છે ને અ ત્રણ હજાર કેમ એટલા રૂપિયાની મેમ્બરશીપ છે, ટુકડીમાં બત્રીસો જેવી છે.
મહિનાની ત્રણ હજારની
ના, એ બે મહિનાની મેમ્બરશીપ પર્નલ
એટલે ખાલી ટ્રેનરની જ કે પછી જીમ એનું અંદર ઇન્ક્લુડ થઈ જાય.
પર્શનલ ટ્રેઈનર તમને દોઢ કલાકની એસરસાઝ કરાવે દિવસમાં.
ઓકે.
હા. એટલે મહિનાની સોળસો રૂપિયા જેવું થયું.
હા, એ તો એટલું જ થયું બત્રીસો હોય તો.
હમ્મ.
એટલે આમ પર્સનલ ટ્રેનર લેવાય કે પછી આમ હોય, તો ચાલી જાય?
એ તો જો એમાં શું હોય ખબર છે પર્સનલ ટ્રેઈનર હોય ને
હમ્મ.
એ તમાર ઉપર તમને પ્રોપર ધ્યાન આપે, તમારા પર કે તમે એક્સરસાઇઝ કરો છ છો, કેવી કરો છો સારી કરો છો. કોઈ ભૂલ કરો છો, તમારું ડાયટ પ્લાનમાં તમને સજેસ્ટ કરે એમાં મદદ કરે. પછી તમને એમ કહો કે મારે કે મારે મૂળ એમ શોલ્ડર ઉપર વર્ક કરવું છે. શોલ્ડર સારા બનાવે છે, તો તમને એ પ્રમાણે એક્સસાઈઝ તમારું રૂટીન બનાવી આપે. તમે આમ કહો માર કે હવે વેઇટ વધી ગયો છે, તો વેઇટ લોસ કરવો છે વેટ ગેઈન કરવો છે તો તમને એ પ્રમાણે એક્સરસાઇઝ કરી આપે. પછી તમે જર્નલમાં જુઓ ને તો એ શું કરે તમે સ્ટાર્ટિંગમાં બે-ત્રણ દિવસ તમને જે અઠવાડિયું આવે ને અઠવાડિયાની તમામ બધી અલગ-અલગ દિવસે ધારો કે આજે ચેસ ડે છે તો ચેસ ડેની બધી એક્સરસાઇઝ બતાવી દે. શોલ્ડરની બધી એક્સરસાઇઝ બતાવી દે એ બધી એક્સરસાઇઝ બતાવી દે. પછી બીજા વ્યક્તિ આપણે યાદ રાખીને આપણે જાતે જ કરવાનું. કોઈ ભૂલ થાય તો આપણે પૂછવા જવાનું બાકી પછી આપણે જ કરવાનું એવું હોય.
મતલબ એટલું બધું ધ્યાન ના આપે અને ઓલામાં તમને પર્સનલ એક-એક દિવસે બધું તમને શીખ અઠવાડે ને પ્રોપર ધ્યાન આપીને તમને કરાવડાવે બધું.
હા એમાં શુંત તમારે કોઈ ભૂલ થતી હોય. અને આમાં તમે છે ને ભૂલ એક્રસાઇઝમાં થાય ને બિલકુલ ના ચાલે કારણ કે તમે અ વીટ ઉઠાવો છો તો તો તમારા કોઈ પણ બોડી પાર્ટ ઉપર એ જોર પડતું હોય.
હા પછી ઉલટો વેઇટ થઈ જાય ને તો ખોટા કામ ન નુકસાન થઇ જાય બોડીને
તમે પછી વેઇટ લિફ્ટિંગ કરતા હોય તો તમારા કમર ઉપર આંચકો આવીઈ જાય. તમે પ્રોપર નિયમો સાથે ના કરો તો પછી તમાર બોડીને કો નુકસાન થાય.
હા એ તો પછી લાઈફ ટાઈમ માટે બોલું થઈ જાય એટલે એના માટે પ્રોપર તો જોઈએ જ બધો
હમ અને પછી એમ મશીનો બધા અલગ અલગ આવતા હોય એમાં કઈ રીતનું હોય છે કઈ રીતનું કરવાનું. એમાં થોડી ઘણી બી ભૂલ થાય તો પછી શરીર ને આપડે વધારે તો નહી પણ એક મહિના જેવ તો ખાટલો આઈ જ જાય છે.
હા એ અને પછી પાછું ફ્રેક્ચરમાં તો એવું કેય પછી પાછળ જે પ્રોબ્લેમ તો થાય જ ભલે એક મહિનો ઓલું પણ પાછળથી પ્રોબ્લેમ તો થવાના જ છે ફ્રેક્ચર કે ક્રેક આવી ગઈ તો
હા એજ ને
હા એ કરતા તો બેટર હે કે સારી રીતે જ કરો, બાકી ના કરો.
હાથની કલાઈ આવે ને એમાં બઉુ ધ્યાન રાખવું પડે કારણ કે તમે ડંબલ છપાડો એમાં મજખડા જાય ને
હ
તો તમારે પછી તરત કારણ કે નાજુક આવા થોડી હાથ ની કલાઈ.
હા એમાં થાય અને બોઇસ કરતા ગર્લ્સમાં વધારે નાજુક હોય.
હા એજ ને એ પછી બધી એક્સરસાઇઝ તમે કરો પણ તમારે ધ્યાન રાખીને કરવી પડે.
અચ્છા અચ્છા આમ તો પર્સનલ લઈ લેવાય જો બજેટમાં ફિટ થતું હોય તો તો.
હા એમાં કઈ ફરક પડતો નથી પ્રશ્નલ ના લગભગ ચારસો રૂપિયા જેવા જ વધારે આમાં ચોવીસો રૂપિયા છે મહિનાની, બે મહિનાની સોરી.
હા તો તો પછી પર્સનલ જ કરી લેવાય કે કરો છો તો પછી સારી રીતે જ કરો બાકી કોઈ મતલબ નથી.
હા એજ ને પર્સનલમાં શું તમારું બધું તમારી રિતે ડાયટ પ્લાન બની જાય અઠવાડિયાનું તમને એમ કહી દે કે આ દિવસે આ આ ખાવાનું. એટલે તમારા ડાયટ પણ પ્રોપર સચવાઈ જાય પછી એરસાઝ પણ તમારી સારી એવી થાય એટલે તમા બેનિફિટ સારું મળે એમ પર્સનલ ટ્રેનરમાં.
હા, હા તમારા ફ્રેન્ડનુ જ જીમ છે? તમારા ફ્રેન્ડનું જ જીમ છે.
ફેનનું જ જીમ છે?
અચ્છા અચ્છા તો એ કેટલાક છે?
આપડે જે સોસાયટી છે ને તમારી?
હા.
એનાથી આગળ બ કિલોમીટર જેવું જશો ને તો જમણાથી કોમ્પલેસ આવે છે.
હમ્મ.
બસ એમાં જ છે પાછળ ની બાજુ છે એટલે હું તમને એવું હતો એડ્રેસ ને બધું એનું લોકેશન એન જોડે થી મંગાવીને તમને મોકલી દઉં છું.
હા એનો એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર ને બધું મને મોકલી દો ને.
હા વાંધો ને એટલે તમે જાઓ તો મને એ જોડે વાત કરાવજો. બરાબર ને જે ફી ને એ હશે એવું હ કહીશ તો થોડું ઓછું કર દેશે.
ઓકે ઓકે હા, હા હા.